ઓ કેમ છો?
જશ્રી કૃષ્ણ તમે કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં.
બરાબર, બરાબર શું કે તો તમે ફોન પર એકચુલી દસ મિનિટ થઈ ગઈ ને તો કપઈ ગયું એવું.
ખરેખર દસ મિનિટ થઈ ગઈ.
હા એટલે જ.
હા એટલે હું એવું કેતી તી તમે મારી વાત કેમ નથી માનતા.
બોલો બોલો શું કેત
મેં તમને કીધું હું ફોન કરું તો પછી તમે કેમ કરી દો છો. એવું કેમ કરો છો તમે ખરેખર.
મે કીધું હવે એકાદ બે એકાદ બે ધીરે હું કરું એક તમે કરો એવું.
હમમ હમમ પણ તમે તો આખા દિવસ પછી નવરા હો તો પછી બી કરી શકો ને તમે તો.
હા એ બી બરાબર તમારી વાત.
હા હું તો થોડો ટાઈમ જ આજે ઊંઘી બી નથી ને તબિયત બી ખરાબ છે તો પછી આજે મારું થઈ જાય ને એમ. તમારી સાથે ફોન પર વાતો કરતી તો.
અચ્છા, અચ્છા એ હા, હા બરાબર, બરાબર.
અને એમની છોકરી કયા ધોરણમાં આવી ભાભીની?
એ પેલા ધોરણમાં આવી.
હા હા હા.
હોવ એમના છોકરાનો બર્ડે હમણાં જ ગયું ને બે દિવસ
હા એ તો મને કુશ ભાઈ એ બધી જ મને છે ને સવિસ્તાર માહિતી આપી કે એમના બર્ડે હતું ને તો અમે એમની પર ઈંડા ફોડ્યા.
હા એમની પર ઈંડા ફોડ્યા અને પછી સોડામાં સોડા ફોડીને ખ સોડા મોઢા પર નાખીને ટામેટાને બધું ખબર ની શું શું લઇ ગયા તા ને એના પર ફોડયુ માથા પર ને બધું. એ રડતો હતો પછી હોવ બો રડ્યો.
એવું.
હોવ અને એના પછી એ લોકો ગયા હતા ફરવા બધાને ક્રિકેટ બોક્સ બોક્સ માં લય ગયા તા રમવા માટે.
તો એના પર એવું કર્યું પછી બી લઈ ગયો રમવા.
હોવ લઇ ગયો તો અને ત્યાં પછી બધાને નાસ્તો કરાયો સમોસા, બ્રેડસ સ્ટીક ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું કીધા હા.
બ્રેડ ની સરીઓ
હા બ્રેડ ની સળીઓ ને બીજું બધું કેતેલા હા ઠંડુ પીધું.
ડાયું હશે.
હા ઠંડુ પીવડાયું ને બધું હતું એ કેતો લોએ સમોસા ને તો લગભગ વડાપાઉ હતા એવું કેતો હતો.
પસી એ તો છે ને કઈ બી જાય ને એટલે બધી જ વાતો મને આવીને કરે. ફોન પર કે આજે મે આવું કર્યું, તેવું કર્યું. એના જન્મ દિવસ પર
અચ્છા અચ્છા એવું એ તો પછી તમે તમે એના જોડે સ્નેપ પર સ્ટ્રાઈક બી બનાવો છો ને એટલે એ તમને ફોટા મોકલતો હશે ને.
ના ફોટાનું તો પછી ની વાત હોય પણ એ મને ફોન કરીને બધી જ માહિતી આપે. અને બધી જ મને સવિસ્તાર જણાવે કે પછી એના મમ્મી છે ને બો ગુસ્સે થઈ ગયા તા અમે એના પર એવું કર્યું ને તો એના મમ્મી એવું કીધું કે તમે કોઈના જન્મ દિવસ પર કોઈને એવું નથી કરતા ને આને જ કેમ એવું કરો છો.
એ પછી એના બધા મિત્ર મિત્રો ભેગા થઈને ગયા તા ને એટલે આ બધું વિચાર્યું.
હા હા તો પછી એના મમ્મી એ શું કીધું ભાઈને.
એ મને ખ્યાલ નથી કેમ કે આ વિસે મારી વાત થઈ નથી એના જોડે.
જોયું ને એ તને નથી કેતો પણ મને બધું જ કેહ છે.
હો બરાબર વાત તમારી એ તને તમને આવી ને બધું કેય છે.
હું.
હવો.
તમને ના હે પણ મને કે બઘું.
હો બરાબર બરાબર.
મારો છોકરો મારો છોકરો મને કહે છે મમ્મી તું બહુ જાડી થઈ ગઈ છુ.
એવું તો પછી તમે યોગ ચાલુ કરો યોગ થી વજન બહુ.
પણ હું શું કરું મને આખો દિવસ સ સમય નથી મળતો તો. કયા સમય પર કરું સાત વાગે એના પપ્પા જાય ને. પછી હું આનું આનું છે ને નાસ્તો બંધ કરું ડબ્બામાં બોટલ ભરવું એના નાવા ના કપડા હોય એ કાઢી રાખવું. એનું દફતર તૈયાર કરું. પછી એને ઉઠાડું એને. વોશ અ બાથરૂમમાં લઈ જ‌ઉ.
અચ્છા અચ્છા એવું એવું.
એને નવડાવું એને તૈયાર કરવું. પછી એના દાદી માં જાય પોડા આઠ વાગે મંદિર. પછી દાદીમાં જાય એના પછી એ આઠ વાગે જાય.
અચ્છા અચ્છા અચ્છા બરાબર.
નાઉને ચાદર બાદર સ ખખેરુ. એટલામાં મા એના દાદી આઈ જાય.
પછી એ ના દાદીને અલ્પાહાર આપવું દૂધ આપવું.
અચ્છા અચ્છા પછી એના સ્કૂલમાં પંખો ચાલુ કર્યો.
હા કર્યું.
હતો પેલા પછી પંખો હતો કે નહી હતો.
પંખા તો પેલેથી હતા ને એમના.
અચ્છા અચ્છા પછી તમે ગયા ત ત્યાં. બધા ભેગા મળ્યા હતા મીટિંગ હતી ત્યાં.
આ આ લોકો ની નોતી મિટિંગ.
અચ્છા આ લોકો ની નથી તમે કેતા હતા ને આચાર્ય શિક્ષક ન મેળાપ છે.
ના.
ના તો.
મે ક્યારેય કિધુ.
તમે વચ્ચે આયા હતા ને આપડે બધા ભેગા જમ્યા ત્યાં. ત્યારે તમે કીધું હતું કે એક મહિના પછી આને શિક્ષકો નુંને.
છે એ નથી રાખ્યું હજુ આ લોકોનું નથી રાખ્યું. આ લોકોથી જે મોટા ઘોરળ છે ને એમનું હતું પણ આ લોકોનું નથી રાખ્યું હજું.
અચ્છા આ લોકો નુ નથી થયું એવું હા‌. પછી આની સ્કૂલ માં લપસણી ને જુલા છે.
હા છે ને ત્યાં કાલે લઈ ગયા હતા એને.
અચ્છા એને બહુ મજા આવતી હશે નહી હવે સ્કૂલમાં. પેલા દિવસે તો બઉ રડ્યો હતો અમે જોયો તો પેલો વિડીયો જોયા તા એના.
હા હા હા.
એ કેતો તો બીક લાગે છે મારે નથી જવું.
હા એવી રીતે હતું.
હો.
પણ સારા. બ‌ઉ એ સારા બહુ સ્કૂલ છે ને હમ અમારા ઘરથી બહુ દૂર છે.
હા એ તો બહુ દૂર છે વાત બરાબર છે.
પણ આજે મને દિપાળી મળી તી ને તો એ કેતી તી. કે હોલી ચાઇલ્ડ કરતા એ સ્કૂલ સારી છે જ્યાં તમારો છોકરો જાય છે ને એની સા સારી છે.
અચ્છા એવું છે.
હમ્મ.
એ તો તમે જયારે મુકતા હતા એના પહેલા મેં લગભગ વાત કરી હતી તમને કે શાળા સારી છે.
આપડે દૂર બહુ પડી જાય છે અને એનો રસ્તો બી થોડો ખરાબ છે ને.
હા હમણાં તો પેલું પુલ સાઈડ બધું બંધ કર્યું છે ને એટલે. બઉુ મોટું પડે અમારે તો અહીં પાછળથી રસ્તો છે તો એ બહુ આમ લાગે છે કે આકરું લાગે છે. ત્યાં જવાનું.
ના પણ તમારે તો તમારે તો પાછળ વાળા રસ્તા પરથી કેટલું નજીક પડે.
નજીક તો પડે છે પણ અમે અહી પુલ બાજુથી જઈએ તો કેવું આસાન પડે ને હવે. પેલી બાજુ આખું ગોળ ફરીને જવાનું છે ને એટલે બહુ આકરું લાગે છે.
પણ મને તો તમારા પાછળ વાળો આસાન લાગે રસ્તો.
એવું.
હ જ્યાંથી નતા આપડે બંનેવ એક દિવસ. ગયાતા યાદ છે તને.
હા હા એ તો મને યાદ છે આપણે ગયાતા.
હ ને એક વખત જ્યારે હું તમારા ઘરે રેવા આઈતિ. યાદ આયું તને આપડે બનેવ ગયાતા ને લેવા. પેલા પાર્થ સર ના પત્ની બી આપણને મળ્યાતા. પાર્થ સર ના પાર્થ સર ના પત. પત્ની આપણને મળ્યા હતા ને આપણી સાથે વાતો કરતા હતા ત્યાં બાર ઊભા. હતા દરવાજા આગર યાદ આવ્યું તને.
હા હ. હવ બરાબર બરાબર એમનું વજન બી તમારી જેમ બહ વધી ગયું છે ને.
પણ મારાથી તો થોડું ઓછું લાગતું હતું.
મને તો તમારા જેટલું જ લાગતું હતું એમ.
પણ એની શું લંબાઈ બી છે ને થોડી.
હા એમની લંબાઈ છે ને એટલે ખબર નથી. પડતી એટલી એ વાત બરાબર તમારી.
હા અને.
બીજું શું કેતા હતા તમે.
એટલે લંબાઈ છે એટલે મારાથી થોડું ઓછું લાગે ને એમ.
હા લંબાઈ છે એટલે ઓછું લાગે બાકી તો આમ તો મન તો વજન સરખું જ લાગ. તમે ઉભા હતા ને ત્યાં.
હા હા એ તો વજન ઘટાડવા મારે કશું કરતી બી નથી.
અચ્છા એવું છે.
એવું જ લાગે છે ને કરતી હોય તો પછી એ મૂકતી ને ફોટા નહી.
હા એવી એમને બધું ચાલે છે ને એમને બહુ પ્રમોશન કરે છે.
હમ્મ.
એ તો મેં જોયું તું એ. હમણાં ચાલુ જ છે બહુ બધા ફોટા વચ્ચે બરોડા ભી ગયા હતા બધું. કઈક એડવ.
એમ નહિ ઘટાડવા માટે કરતી હોય તો એ ફોટા મૂકી જ દે.
હા એ
કસત-કસત ઘવા જાવાના કેક શુંખ એ ખાવા પીવાના
હ એ બરાબર તમારી ફ્રેન્ડ તો મૂકે છે તમારી. બેનપણી જે છે હા. તમારી જે બેંનપણી છે એ મૂકે છે એમના ફોટા જોયાતા મેં.
હા.
હવ એ કસરત કરવા બી જાય છે ને. બધું ખાવાના ફોટા ભી મૂકે છે, એટલે એમનું જ
હા એ તો લગન પછી બી જાય છે, એટલે સારું કહેવાય.
હા એ જાય છે.
થઈ જશો, પછી નહીં જઈ શકે એ બીમાર જેમ
હા, એ બી બરાબર તમારી વાત.
હા. પછી છોકરાઓને ઘરે મૂકીને જઈએ તો પછી છોકરાઓ રડે ને. મમ્મા-મમ્મા જોઈએ એવું બધું.
હા, બરાબર. ના પણ ઈ તો પાંચ છ વરસ સંભાળીએ એટલે પછી સ સાત વરસ જેવું થાય એટલે પોતે મે બધું કેપેબલ થઈ જાય, એ મેનેજ કરે. ત્યાં સુધી આપણને જ, હા, ત્યાં બધું સંભાળી, પછી આપણને શાંતિ.
પાંચ વરસ નો થાય પછી એમ?
હા, છ સાત વર્ષ ના થાય
તો બીજું નો હોય ને નાનું બાળક.
હા એ બી વાત બરાબર.
હા, પછી બે થાય, પછી તો બિલકુલ ના જઈ શકે.
હા, અચ્છા-અચ્છા, હા, હા બરાબર-બરાબર.
પસી બંનેવ પછી બીજું જો હે એ પાંચ વરસનું થાય પછી જઈ શકે.
હા, એ-એ બી બરાબર તમારી વાત. બીજું કાકા કાકી મજામાં છે ને? તમારા ભઈ ભાભી મજામાં?
હા મજામાં.
બરાબર-બરાબર.
મામા-મામી મજામાં?
હોવ એ બી મજામાં. હવે એ અત્યારે ગયા તા ફરવા.
ક્યાં ગયા? તમે વાત તો નહીં કરી કશું.
કેદારનાથ બાજુ ગયા તા, ત્યાં ફરવા ગયા તા. એટલે હવે કાલે હા, કેદારનાથ ને હેમકુંડ સાઈડ, જે એ બાજુ છે ને બધું ચઢાઈ નું ને એવું.
વિમાનમાં ગયા હશે, ને કે ટ્રેનમાં ગયા?
ઈ હવે મને ખ્યાલ નથી, એ મને ગયા હતા.
તો એમને લગ લગન પછી આ પેલી વખત ગયા કેદારનાથ?
હા, લગન પછી પહેલી વખત જ ગયા કેદારનાથ.
તો બીજે કઈ ના ગયા વિદેશ કે એમ?
ના-ના કંઈ નથી ગય, ના-ના કંઈ નથી ગયા.
એવું?
હો. હોઉં, અહીં ગયા તા ફરવા, અને બધું હવે કાલે આયાસ, કાલે કે એકાદ બે દિવસ પહેલા જ ઘરે આયા છે એવું છે, હોવ.
તો કેમ એક એ બાજુ ફરવા ના ગયા?
એમને હમણાં સમય નતું, ને આ બાજુ મામી ને ફરવાની ઈચ્છા હતી, એટલે પછી ત્યાં ગયા એવું કેતા તા.
એવું એમ.
રજાઓ મળતી નથી, એ તો શનિ રવિ આયો ને એટલે નીકળી ગયા એવો હતું.
તો તમારા મામી નોકરી કરે છે?
ના, અત્યારે તો કંઈ નથી કરતા હો.
કરજ
હા અત્યારે તો ઘરે જ છે. બસ
તો પછી આટલા ભરેલા છે તો પણ કેમ નોકરી નથી કરતા
હવે જોય છે કઈક જેવી રીતના બધું સેટ થાય ને એક વખત પછી,